તેમમનોકા
હ મજા મજા આ એમ જ છે ને બરાબર
બરાબર છે બરાબર છે કેવા વરસાદ પાણી વરસાદ પાણી નારકોલમાં
વરસાદ પોણી તો ઘણા છે હારા હારા.
બ વર્ષે ચાલુ જ ચાલ
તમારા? હા. તમારે અહીંયા?
અમારે સારુ જ છે.
બરાબર આ
એક દ્રવાર નહિ જા રદા
હા આજે રજા.
રેડી રેડી અમારે આજ તો અમે લઇબ્રેરી જવા છ વાગ્યા વરસ્યો બપોરે અડધો કલાક
લાયબ્રેરી માં લાયબ્રેરી માં કેટલા માણસો આવે તારા ભેગા?
પચીસ ત્રીસ જણા હોય.
પચીસ તીસ
અલગ અલગ તે કરતા કો ખ એ
હા એક બધાય કંડક્ટર નો તૈયારી કરે હે?
ના બધા અલગ અલગ તૈયાર કરે કોય કંડક્ટર ની કોઈ કોઈ બીજી બધી અલગ અલગ પણ ત નન કતાબલ નન કોઈ ખાલી અયા ને એ કોલેજ ની એક્ઝામ ની તૈયારી કરતા હોય એ પ્રમાણે અડધા તો લેસન બાકી હોય. નેથ લાઈબ્રેરી
હા, એકો હારોહ સારો, સારો‌.
હ કાલે આવું
આપણેે જીનેસનું ગ્રુપમાં માણસ ને જોઈન્ટ કરાવા આપે લીન મોટી કરાવી એમાં ક્રિપ્ટો કરન્સી જે કોઈન બીજા લેતા આપડે તમારું નાટે આજ રોણા ત્રણ ચાર જણા જોઈન્ટ કર્યા હતા ટોટલ દેખ્યા નહીં. હાલો. હાલો. અવાજ આવે.